હલો, તમને મારો અવાજ આવે છે?
તમારો અવાજ મને આવે છે. શું મારો અવાજ તમારી પાસે જાય છે?
હા.
તો આજે આપડે કયા મુદ્દા પર વાત કરવાના છે બેન.
આજે આપણે થોડી ખર્ચ અને બચત વિશે વાતો કરીશું.
હ આ તો ખુબ જ સારો મુદ્દો છે તો તમે એમાં શું જાણવા માંગો છો અને હું એમાં તમને શું બતાવી શકું છું તો મને કઈ કહી શકશો.
હા કારણ કે આજની જનરેશનમાં બચત ઓછી જોવા મળે છે, અને ખર્ચાઓ વધારે જોવા મળે છે, તો એના હિસાબે તમે શું કેવા માંગો છો?
હા ખુબ જ એટલે સારું પ્રશ્ન પૂછો તો હું તમને એના વિશે બતાવીશું જેમ કે આજે આપણે જાણીએ છેએ કે જીવનમાં જે પૈસા છે એનો ખુબ જ મહત્વ છે, અને આજના સમયમાં તો પ પૈસા નો ખુબ જ મહત્વ વધી રહ્યો છે. તો હવે પૈસા વિના જીવન ચાલી જાય એવું તો બની જ નહી શકે કારણ કે આજના સમય તો તમને ખબર જ છે કે કેવો થઈ ગયો છે મોંઘવારી દિવસેને દિવસે વધતી જાય છે અને એટલા માટે હવે વે બચત કરવી એ ખુબ જ જરૂરી બની ગયું છે, પરંતુ માત્ર પૈસા કમાવા પરું આપણે એમ લાગે છે કે આપણે માત્ર પૈસા કમાવીએ છીએ તો એ હોતું એવું નથી પરંતુ જ્યાં સુધી આપણે બચતો નહી કરીશું ત્યાર સુધી આપની પાસે બચત આપણા આપણે ભવિષ્યમાં ર રહી શકી એટલા પૈસા બચશે જ નહી કારણ કે આપણે ખુબ જ દિવસેને દિવસ વધી રહી છે અને તેના માટે આપણને બચત કરવું એ ખૂબ જ જરૂરી છે. માણસ એ શું કરે છે એની જે બચતો છે એના ખર્ચ કરતા પણ વધારે કરે છે હવે માણસને એવું કરવું જોઈએ કે જેવી જેટલી તે જેટલી આવક છે એના કરતા હંમેશા ઓછો ખર્ચ કરવો જોઈએ. જો ખર્ચ કરતો હોય તો તેનાથી તેની જે બચતો છે એ વધી જશે એટલા માટે તેને હંમેશા ઓછો ખર્ચ કરવું જોઈએ અને આવક એ જે બી હોય તેના પ્રમાણે તેને બચત કરવું જોઈએ એ સૌથી મહત્ ત્નો દ્દો છે કારણ કે આજના સમયમાં બચતો રાખવી એ ખુબ જ જરૂરી છે કારણ કે ક્યારે પણ આપણને એ બચતોમાં કામ લાગી શકે છે આજના સમયમાં તમને ખબર જ છે કે કેવો છે તો ક્યારેક પણ બીમારી આવી જાય. અને ક્યારે પણ આપકાલીન એવ બની જાય કે આપણને પૈસાની જરૂરત થઈ જાય તો તેમાં આપણી બચતો એ કામ લાગે છે. માટે એ ખૂબ જ જરૂરી બાબત છે કે આપણને એ ધ્યાનમાં રાખવું કે બચતો એ આપણા ભવિષ્યને એ ઉજ્જવળ બનાવે છે. અને આપને ભવિષ્યમાં કઈ પણ એટલે કે ઉચ્ચતમ શિક્ષણ માટેવા કે વિદેશ જવા વિદેશમાં જઈને શિક્ષણ કરવા માટે કોઈ પણ એવું સ્ટાર્ટઅ કે કઈ પણ ચાલુ કરવા માટે આપ પાસે ની બચતો રાખી મૂકેલી હોય તો આપણે આપણું કઈ પણ એવું કામ કરી શકીએ છે કે જે આપણને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીએ. તો તમે શું એના વિશે કહો છો?
હા કારણ કે જો આપણે વધારે ખર્ચા કરીશું તો આપણા બચેતમા જે મ સેવ મની છે તે પણ યુઝ થઈ જાય એટલે આપણે પેલા તો ખર્ચ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. અને આપડી જેટલી આવક હોય તેટલો જ આપણે ખર્ચો કરવો જોઈએ. અને અ દર મય મંથ નું આપણે છે ને બજેટ બનાવવું જોઈએ કે આટલી ઈન્કમ છે તો આટલા આપણે ખર્ચા કરવાના છે તો એમાંથી બજેટનો કેટલો પાર્ટ આપણે રાખવો જોઈએ આ બધી વાત ન પેલાથી બજેટ તૈયાર હોય તો આપણને ખ્યાલ આવી જાય. કે આપણેે કેવી રીતે કંટ્રોલ કરવાનું છે મની ઉપર અને આપણેે બહ યુઝ નથી કરવાનું બહ ખર્ચા નથી કરવાના એ આપણને ખ્યાલ આવી જાય જો આપણેે પ્રોપર બજેટ બનાવીશું તો આપણેે દર મહિને જસ્ટ ખાલી હજાર રૂ પીયા કે પાંચ હજાર રૂપિયા બચાવીશું તો એ વાર્ષિક આંકડો એનો બહુ મોટો બનતો હોય છે. જેથી નાની નાની બચતો બહ જરૂરી બનતી હોય છે. આ નાની નાની બચતો કરવાથી એવું નથી કે આપણને શું કેવાય કે બચત થાય છે સાઈડમાં એવું નથી પરંતુ જયારે આપણી સામે જોખમની પરિસ્થિતિ આવી જાય, કે કોઈ આકસ્મિક અકસ્માત થઈ જાય, કોઈ અન્હોની આવી જાય, ઘટના આવી જાય આ બધું શું આપણને પૂછી ના આવ તુ નથી તો એવા સંજોગોમાં આપડી જે આ નાની મોટી બચતો છે તે બહુ કામ લાગતી હોય છે. અથવા તો પછી આપડે કોઈ નવું ઘર લેવું હોય, નવી ગાડી લેવી હોય, નવા કપડા લેવા હોય, બર્થ ડેની પાર્ટી હોય, કે મમ્મી પપ્પાની એનિવર્સર સરી હોય નાની મોટી અ ઉત્સવો તહેવારોમાં પછી આ બધી જ જગ્યાએ આપણેે બહુ પૈસાઓ વાપરીયએ છીએ તો આ બધા માટે આપણે નાની નાની બચતો કરવી જોઈએ. જેથી તહેવાર આવે, કે આપડી બર્થ ડે આવે કે કઈ પણ ફેસ્ટિવલ આવે તો આપણે સારો એનો ઉપયોગ કરી શકીએ, અને એન્જોય પણ કરી શકીએ, જો આપણે બચત જ નહીં કરીશું તો આપણે યુઝ કેવી રીતે કરીશું મનીને તેથી આપણે પૈસા બચાવવા જોઈએ. અને હાલની જેન ટ્યુશન વાત કરીએ તો મોંઘવારી દિવસે દિવસ વધતી જાય વધતી જાય છે જેના કારણે હમણાં ની વાત કરીએ તો આ ગેસ ના કોમર્શિયલ બાટલા પણ બહુ મોંઘા મળે છે. જેનાથી આ નાના મોટા સ્ટોર્સ છે જેમ ઈડલી સંભારના, સ્ટીમ વસ્તુઓ જે બનાવે છે એ લોકોને બધાને પોતાનો ધંધો એકદમ સાઈડમાં પડી ગયો છે. જેથી એ લોકો બાયચાન્સ બનાવે પણ તો એના ભાવ એકદમ વધારે રાખે છે એમને પણ નથી પરવડતું એ લે એવા સંજોગોમાં જો આપણે બચત કરી હશે તો આપણને આ બજારમાં આપણે આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ શકીશું તેથી મારા ખ્યાલ થી બચત એ સૌથી મોટો ભાય છે આપણો.
હા ને બચત એ છ તો આપણે આ કામ કરી શકીએ છે નાના મોટા કામ આજના નાના મોટા કામો કરવા માટે પણ બચત ખુબ જ જરૂરી છે કારન કે આપડે જોઈએ છ છે ત ભાર એટલી વધ નિણય છે ને કે આપડે કોઈ પણ દુકાન માં ખરીદવા જઈએ તો આપણે જો પહોચા ના પા્યું હોય ને. તો આપડા એ લિમિટથી બહાર નીકળી જાય. અને આપણે જે તમે કહો છો, આપણે લઈ શકીએ એવું બનેજ નઈ જે રીતે તમે કહ્યું અને તમે જે વાત કરી કે આપણને બજેટ બનાવી રાખવું જોઈએ એ પણ મને ગયમુ અને અમે આવું કરીએ ભી છીએ કે મન મારા મમ્મી અને પાપ્પા ને જોવું છે કે તે મહિના ન બજેટ બનાવીને રાખે છે અને તે એટલે કે એનાથી ખબર પડે છે કે આપડે કેટ લી આવક છે એના કરતા વધારે તો ખર્ચ નથી થઈ રહ્યો, એ બધું આપણને છે ને ઘરમાં ખબર પડે છે અને જો ખર્ચની વાત કરી લઈએ તો આધુનિક લોકો છે ને એ પોતાની જીરત કરતા છે ને વધુ ઈચ્છા રાખે છે કે તે વધુમાં વધુ હવે આપણને ખબર છે કે હવે જે આપ આપણી હમણાં આવક નથી પણ આપણી ઈચ્છા એવી રાખીએ છેએ કે આપણે આ ખરીદી લઈએ તે ખરીદી લઈએ એટલે હંમેશા એવી ઈચ્છા રાખ કે જે આપડા આવકમાં આવી શકે અને આપણને વધારે પડતો ખર્ચ નહી થઈ શકે અને એવી વસ્તુઓ લેવી કે જેનાથી આપણને લોન કે એ કોઈની પાસેથી કર્જ એવું બધું નહીં લેવું પડે એવું બધું રાખવું જો જેમ કે આપણું આવક એ ઓછી હોય તો આપણને મોંઘી મોંઘી મોંઘા ફોન જેમકે આઈફોન હમણાં ચાલુ છે એ આપ લિમિટ નહીં હોય એ બધું લેવાનું તો એની બધીની છે ને ઈચ્છા નહીં રાખવી જોઈએ જયારે આપણી પાસે એટલી આવક થઈ જશે કે આપણે એને લઈ શકીએ ત્યારે આપણે એને લઈ લેશું એવું રાખવું જોઈએ એટલે માટે મોંઘા મોઘા ફોન અને મોંઘી મોંઘી કાર એ જે મોટી મોટી ઈચ્છાઓ છે તેનાથી દૂર રહેવું જેથી આપણને આપણે એ આપડી જે નાની મોટી ઈચ્છાઓ છે તેને તો પૂરું કરી શકીએ નહી તો જો આપણે એટલી મોટી મોટી ઈચ્છાઓ રાખીશું તો આપણને ભવિષ્યમાં ખતરો થઈ શકશે કારણ કે જો આપણે લોન કે એવું લીધું હોય અને આપણે નહીં ચૂકવી શકીએ તો આપણા પર આ આ એ આપણા પર આવી બને છે એટલા માટે આ બધું ન ધ્યાન રાખવું જોઈએ અને તમે જે વાત કરી કે બચતો તો બચત તો એ ખૂબ જ જરૂરી છે. આપણે જોયએ છે કે આપણા માતાને પિતા કેવી રીતે બચતો કરે છે જેમ કે આપણને ભણાવે છે આપણા કપડા ને આપણા શોખ ને બધું પૂરું કરે છે તો તે કેવી રીતે પૂરું કરતા હોય છે તો તે મહિનામાં ખબર છે કે મહિનાના અંતે જે સેલેરી આવે છે, તો તેમાંથી તેઓ ખર્ચ જેટલું છે, તો તે રાશન રાશનનું જે આવે છે, તે બીજળીનું બિલ તે તે બધું કાઢી મૂકે છે અને એ એવું પણ કરે છે કે ઓ વધારેમાં વધારે એટલે કે જે ઓ આવક ઓછી હોય, તો આપણને એટલું બધું લક્ઝરી જેવું કે આપણે રહે રહેઠાણ એવું બધું નહી કરવું જોઈએ, જો આવક વધારે છે તો તો લોકો કરે જ છે, પરંતુ જો આવક ઓછી હોય તો એટલી બધી લક્ઝરીયસ વસ્તુમાં નહીં આવું જોઈએ કે જે આપણી શોખને પૂરતું કર કરવું જ એવું બધું નહી કરવું જોઈએ, એટલા માટે આ ખુબ જ જરૂરી બાબત છે, તો તમે એના વિશે શું કહો છો?
હા, તમારી વાત સા સાચી છે, જો ટાળવી જોઈએ અને આપડી માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ પસંદ કરવી જોઈએ, પરંતુ હાલની જન ના સનાઓ બઉ મોટા છે, એટલે એ લોકો સના તો જુએ છે પરંતુ બચત નથી કરતા હા, સપના તો આપણા પણ હોય છે, હું પણ વિચારું છું કે મને પણ એક સારી નોકરી મળે, મારી પાસે પણ સારો ફોન હોય, મારી પાસે પણ એક નવી ગાડી હોય, આ બધાના જ સપનાઓ છે, પરંતુ આ સપનાઓને આપણે કાયમ માટે રાખવાના છે, તેથી આ આપણે રોજની બચત જરૂરી છે એના માટે, જો આપણે બચત કરીશું, પછી આપણે ત્રેવડથી ચાલીશું, જેમકે આડકતરા ખર્ચાઓ ન કરીએ આવી બધી નાની મોટી બચતો આપણને એક મોટું અમાઉન્ટ ભેગું કરી આપે છે, જેનાથી આપણે આપણા સપ ના ઓ પૂરા કરી શકીએ છીએ અને એવું જ નથી કે કોઈ કોલેજીયન સ્ટુડન્ટ કહેવાય ને કે એના સપનાઓ પૂરા નથી કરી શકતું, પરંતુ આપણે પાર્ટ ટાઈમ જોબ કરી શકીએ અને આપડે તો આ બી સેલેરી શકીએ. જેના થી આપડે આપડા સપનાઓને સાકાર કરી શકીએ છીએ અને મને તમ સાથે આ વિષય ઉપર વાત કરવાની ખુબ મજા આવી અને બચત વિશે ઘણું બધું જાણવા પણ મળ્યું, તમારું શું કેવું છે?
હા, મને પણ તમારી સાથે વાત કરીને ખુબ જ સારું લાયગુ, તમારો આભાર બે